હાલો
હા બોલો હુ હાલે
કોણ
તમે કોણ બોલો
મજા
જે હુ કે તમારા ઘરવાડા તો તમારા ઘરવાળી છે કેમ આવિયા
ઈ ક્યાંક ગયા છે બહાર
ઠીકે કયાં ફરવા ગિયા કે
ફરવા નથી ગયા અહીંયા જ છે ક્યાં ગયા હશે રૂમ મા નથી
છે કાંઈ કામ કરતા હશે
હમ્મ
તે હુ કરે ભરત ગૂથણ કરે કે
નહી ભૂગરા ભરવા જાય
જે ઘરે બેઠા એ બીજું કઈક કામ ચાલુ કર્યું ને ભરત ગૂથણ નુંને મન કેતા તા.
હા
કે ની હારું એમ, પાર્ટ ટાઈમ બરણ ગુથણ નુ કામ કરે તો. સારું કેવાયને, કે મે છોકરીને શીખવાડી દેજો થોડું, ભરત ગુથણનુ
એનેતો આવડે જ છેે.
છે, તમાર છોકરી તો હોંશીયાર છેને, પછી વાંધો ન આવે એમ.
હમ્મ ઈ ભણવામાં જ હોશિયાર છે, બીજા કઈમાં હોશિયાર નથી.
થે ખાલી ભણવામાં જ હોશિયાર છે, ને બીજું ઘરકામમાં નથી?
ના, નઈ.
તું એને કઈ
કામચોર છે ઈ.
હે
હમ્મ
સારું કો કઈક તો બીજું આવડે એમ, ભણવા માને, અત્યારના છોકરાને ભણવાવામાં હોશિયાર તેઈ હારું કેવાય એમ, અત્યારે બધું ભણવાનુંજ હોય, ઘરનું કામ તો કોઈ પણ કરી હકે.
હા
હું કરે તમારા ઘરવાળા?
એટલે ઓમ તો જાગે છે, લાંબા પેડ્યા હમણાં. તમે ફરવા આવાનું કેતા તા, તે ન આયવા ફરવા?
એ એઈ આગુ પડે.
છે એનું પ્રયા વઠાણ છેને, વરસાદમાં વાતાવરણ બહુ મસ્ત હોય એકદમ. ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને એકદમ ઝરણા હોય, ને એમા તો ભહત પહાડું છે ને વધારે તે અઠાણે તો લીલું લીલું છમ જેવું હોય બ કે, ને વરસાદ વરસાદ ને પહાડ માંથી પાણી પડ
ન્યા છે વરસાદ?
અરે બહુજ છે અહીંયા તો, અટાણે છાટા રેડાને ચાલુ જ છે બધું.
હા
અહીંયા તો એમ કેવું, વરસાદ નુ વાતાવરણ હોયને તે લીલું લીલું એ ઘાસ હોય ને ઉપર થીને, પહાડ માંથી ને આમ નજારા હેને, એમ જોયા જેવા હોય. તો તાન ફરવા એવા જેવું છે. પછી તમે ઉનાળો માં આવો, તો કંઈ ન હોય તડકો હોય ધોમ.
અત્યારે અહિયા વરસાદ ચાલુ, અહીંયા હલવાઈ જાય તો ક્યાં જવું?
નઈ નને એમા ક હલવા
અહિયે
હોય ને, તો ચાલુજ હોય એ. તોડે હાલવાય છે તો, આપડો ઘર તો, છેજ ને.
હમ્મ
તમારે અહીંયા ક્યા રોડ ઉપર રહેવું હે.
એ અમારે કઈક બીજા એ કઈ કામ ધંધા ન ના હોય, મ કે ફરવા, ફરવા જ આઈએ, ફરવા આવીએ. બીજા કઈ કામ ધંધા ના હોય, નોકરીઓ ના હોય.
હાતો પણ કઈ જિંદગી પર થોડી નોકરી કરવાની હોય, ક્યાંક થોડાક આપડે પૈસા ભેગા કરતા હોય, કમાતા તો એ છે નેું હારુ કમાયે? આપડે ખાવા, પીવા, ને મોજ કરવાજ કમાતા હોયને. જિંદગી ભર કમાઈ, કમાઈ ને પછી ઘેઠા થાઓ ત્યારે એમ હમ્મ ફરવા જ હો
એ પગ દુખતા પછી દવા કરાવવા ઈ કામ આવે
હા પછી એમાંછધ પૈસા એતાાને બધ ફરી લેવાયને ફરી લેવાયને પછી છોકરાઓ ના લોગન થઈ પછી એની કેવી હવે કઈ ન કે ન હોય છોકરી તો હારે વહી જાય છોકરો ખબરન અને પછી એ ઘેઠા થઈ ગવા પછી ફરવું હું કામ ન તો ટાણે જે ફરવાની ઉંમર છે ને તો એ બધું પૈસાની સાઈડમાં મુકાય ફરી લેવાય થોડી દિન રજા લઈને
હું તો ફરતો જઉં એકલે એકલો
પણ તમે એકલા લ ફરતા હોય ને તમે કઈક બેલા બેલાા ફરો તો વાંધો ન આવે એમ
એકલા એકલા મજા આવે દોસ્તારો હમણાં જો ફરી એવા રાજકોટ ને ચોટીલા ને એ બાજુ જસદણ મે વિચ અને ગોંડરોને
એ બધું તો સ્થળ ન જ કેહેવાય ને એટલે આપડે ફરી પેલી લીધા હોય મજા આવે થોડુ તો આ બચવાઓ તો કે છું મને કારણ કે આ બાજુ તો બહુ હમણાં ફરવા આવું હોય ને તો આ બાજુ તો ચોમાસામાં જ હોય અહીંયા છે અમારે પહાડ છે તો એક પહાડ ઉપર તો મસ્ત એકદમ એને મોંઘી કેવાય મીંકી પોઈન્ટ કે ત્યાંથી તમે ઉપર થી નીચે જો તે હા મોંકી પોઈન્ટ
બરાબર
પછીં જે તમે ઉપર જોવો ને એલી ઓડું મોટું બધો ઓલું છે પહાડ છે પહાડ
હમ્મ
થી તમે ઉપર ચડો ને એટલે બહુ ગળ ગોડો પહાડમાં રસ્તો
આપણે ગોળ ગોળ ગાડી એક ક કરવાની એક કા કરવાની ગોળ ગોળ ગોળ ગોળ એટલે પછી પૂરું થઈ ને એટલે પહાડ આવી જાયે ડાયરેક હાડત ફરતી વર ગોળ રસ્તો કાલો હ
બરોબર
ને એમા એમ
ન અહં એ બજુ સોલોય એક છે કઈક કોલ ઉપર ગ ઉપર કે
હા એ છે મંકી પોઈન્ટ હલો
એમાં તો પણ જોડાાય એવું નથી આમાં વિડીયોમાં જોઈએ તો
હા એટલે પેલા ના છૂડ વાણી હોય ને ખીલ્લા ને એમાં પછી ઓલી સીડી ન ઓલી થઈ ગય હોય અને જે પહાડો છે ને એમાં સીડીયું બનાવી ગ હોય તો તમે રોડ હોય તો તમે પછી તો નથી હો.
હા તમે ગિયા ક્યારે.
હા હું તો ઘણી વજે એવીટ અને ચોમાસામાં તો એનો ઉપર નો નજારો હોય ને જોય. જોવા લાયક હોય. એને તમને એમ લાગે કે તમે વચ્ચે ઉભા હો તમે. કઈ છોમીન તો દેખાય જ નહી. વરસાદ અટાડના ચ. વરસાદ જમીનમાં ખ દે એટલો ભોગ ભોગ હોય ને. બધું આખું વ્હાઈટ વ્હાઈટ વ્હાઈટ વ્હાઈટ દેખાય. એમ થાય કે આપડે વાતરની વચ્ચે ઊભા હોય એવું લાગે આપને.
કે અહીં પછી એમનું ભાવ એવું લાગે જ.
ન હોય ખરેખર વાદળ હોય. ઊંચાઈ કેટલી હે એટલી ઊંચાઈ ઉપર હે. તો પછી અં તો નય હવે ગિરનાર થી વધારે.
નાઈ એના થી વધારે ચોટીલા
એટલે ગીરના થોડુંકઈ બધા કરતા મોટું પહાડ છે. ગિરના તો નાનું પહાડ કેવાય એનાથી મોટા મોટા પહાડો છે પછી સાદા પહાડો છે ને. એ નથી મોટા મોટા પહાડ એ છે.
તો અહીં તમારે જવાનું કઈ રીતે ત્યાં જે સીડી ચડવાની.
સીડી નથી પણ એને રોડ બનાયો એ ગોળ ગોળ તો કવ તમને. એ ગોડ ગોડ ગોડ ગોડ રોડ છે.
બરોબર.
ગોળ ગોળ તમે ફરી લિયો ને એમાં. ઉપર ચડવા જાવ ને ત ઉપર પછી પોહોચી જાવ તમે.
હમ્મ જોઈ જવા જેવું મજા આવે એવું.
એટલે ક તો આવવા જેવું છે તમારે ફેમિલી ને લઈને તમે. ને લઈને આવી જવાય તમાર ઘરવાળી છોકરા અને બહુ થાય તમાર હાહુ હહારા. પવું હોય તો થઈ તમારા કાક ને કાકા ને ભાઈ ને ભાભાભી ને જીવ હોયને બધાયને ભેગા લેને.
બંદવો પડી છે.
હા એટલે તમારે દુખ.
તો તમે પેસે નિયા નહીં હોવ તમે ભાગી જાઓ બીજ્યા.
નહી નહી અમે રોકા હુ ને તમે કવોને અ એ પ્રમાણે આવીશ ને.
હ
કોઈ અમારે પછી નક્કી કર્યું હોયે હા ગોઠવો જલ્દી વરસાદ પેલા ન કર રહી જાહે પાછું. પછી ન મજા આવે વરસાદમાં મજા આવે એ ફરવાની તો. એવા એક નથી એમાં ઘણાય ફરવા લાયક સ્થડો છે અહીંયા
હમ્મ પીમ ને જ્યાં જાય. લ રહી જાય તો પછી શું મજા આવે કપડાં બદલાવા લઈ જવા નેે.
હા એટલે હા એટલે તમારે જો બદલાવો હોય ને. તો તમે ભેગ. ચાલય હોવું અને જો તમાર ન બદલાવ હોય તો તો પછી ભીના ભીના રેવાનું. નિયા કઈ નડે ભડે લઈએ ને એટલું બધું.
તોવ થઈ ગ. એ ત્યાં પણલ ત્યાં તો ઈ તો પહાડ ને ત્યાં તો બીજું કઈક છે અંદર સીડી થી નથી. ચડવાની ત્યાં બહ ઓછા માણસો કક છ ઈ. મારે ગોતવું જોઈએ મને.
એટલે.
બહુ એમ સીધે સીધી સી સીડી છે એ. ક છે અહંયા પર્વત એવો કે ગઢ છે. ગોટ કેવાય.
હમ્મ હ છે.
મહારાષ્ટ્રમાં જ છે લગભગ એ.
હા એ છે.
ઘટ છે હવે તમે ના જોયું.
હા એટલે ગોડ હોય પણ એમ ઘણા બધા ગોડ છે એક નથી.
હમ્મ હમ્મ કઈ વાંધો નઈ હાલો આવીએે એટલે બોઠવીયે કે.
હ એટલે વેલું રાખો તો બીજું હું. હ બધા એને પૂછી લ ટિકિટને વેલી લઈ લેજો. અને મ મને કેઈ જો હા રાખ વાાલ તો હોય જ.
ઓકે હા.